હલ્લો, હા, હા સોહન,
હા, હા અમે હોસપટેલ, વાત કરીએ છીએ. તો આજનો વિષય છે, અમારો ફેક્ટરી વિશે કેજો અમારા ગામે ફેક્ટરી છે, અમારા ઘરના મીન્સ કે થોડાક જ અગાડી છે, તો અમને તેરી ખુબજ એમ પ્રદુષણ પ્રાપ્ત થાય છે, જે સુમર ડાળ ફેક્ટરી છે. અને તેમાનો ગંદો કચરો કુડાની સ્થિતિ. હ જેમ તેમ નાખી દે છે, અને અમારા ગામમાં ખુબ જ જે, અમારા ગામમા ઘણા, લોકો. બીમાર પડે છે, અને અમારા ગામમાં ખુબજ પડોશી થાય છે, જેમ કે સાંજ થાતા. પાંચ સાથ, સાથ એ લોકોના ફેક્ટરી નો ધુમાડો એટલો હોય છે, એટલો આકાશમાં છોડે છે તે મીન્સ આખા જ આખું ફળ્યું કે મીન્સ આખું ગામ પ્રદુષિત થાય છે જેમાંથી ઘણું ગામ પડો શચાય છે જેનાથી ઘણા લોકોને નુકસાન પણ મયલુ છે
પાક અહીંથી સારો નથી થતો જેમ કે ખેતર માં જાય છે તો પાક જ સારો નથી થાય અને પાક સારો નથી થાય તો અમને તો ખુબ જ દુઃખ થાય છે કે અમારા જ ગામમાંની ફેક્ટરી અમને ખુબ નુકસાન કરે છે અમે તેમને બંધ કરવા પણ ઘણી માંગ કરી હતી પણ તે લોકો અમને બંધ કરાવાના અને તેઓ આગાડી એવું કરે છે કે જો તે લોકો એ લોકોની જ પ્રકાર ચાહ છે હવે અમારા ગામમાં પડોશી ઘણું થાય છે. તો આ માટે એવું જ કેવું છે કે જો ફેક્ટરી માંરી છે ને પાડોશ સુમદાણ છે જેનું વેસ્ટ છે બધું ગોળ ખાડી પેલો મીન્સ કે બધું બગડી ગયેલ હોય છે બધું વેસ્ટેજ હોયં તે બધું અંદર રાખીને બનાવે હવે તે સમુદાય ને પેલું દેશોમાં જાય છે અને દેશોના અ ફેક્ટરીઓમાં જાય છે અને તે પછી આપડા મીન્સ કે પશુ હાર મીન્સ જેમ કે સુમૂલ જેવા તે બધાને ખવડાવે છે અને તે ખવડાવે પશી હવે જે પશુ આહાર છે તેજ ખુટ બીમાર પડી જાય છે અમારા ગામમાં હમને એક ગાયનું નાનું બચ્ચું થયું હતુ તે ખુબ જ બીમાર પડી ગયુ અને એમને સુુંમુ ખવડાવવામાં આવ્યા તો અમે જોયું કે જે સુંમુ જેટલું ખાધું એટલી વાર રહ્યો અને હવે થોડાક દિવસમાં શે ને અમારે પૈસા ના હતા એટલે સુમુના અમારાથી ના લાવી શકાય અને સુમૂણ ના આયપુ તેથી નાનું વાછરડું ખુબ જ સારું હતું પણ તે થોડાક જ દિવસમાં પેલું મરી ગયું એટલે અમને તો એવું ખુબ જ દુખ કે જો અમારી ફટેક્ટરી છે પણ એ ખુબ જ નુકસાની છે કેમકે જો હવે અમે તળાવમાં રહી છે અમે દર વષ અમે ટળામાં ક્રિકેટ રમીએ અને ત્યાંથી ખુબ જ આમ અ પાંચ વાગે એ લોકો બધું વેસ્ટેજ વધુ એ આકાશમાં ધુમાડા છો ગામના બાળકો રમ્યે તો ત્યાં બધું ખુબ જ વેસ્ટ જેવું થાય છે અને ખુબ જ નુકસાન થાય છે અને ખુબ જ ધુમાડો પ્રદુષિત થાય છે અને અમુક વાર તો રાતના એવું થાય છે કે એટલું બધું પ્રદુષિત છોડી દેય છે ને કે ગામના વ્યક્તિઓને ખૂબ જછ રાતના ઊંઘ પણ નથી આવતી અને એટલો બધો અવાજ વાત અવ અવાજ આવે છે ને ફેક્ટરી માંથી કે અમે શું કહીએ કે જો એટલો બધો અવાજ આવે છે ને તો અમે તો શું જ કહીએ હવે અમે એક દિવસ રાતના હોય મારી બોર્ડ ની એક્ઝામ હતી તો મેં એક દિવસ રાતના સ્ટડી કરતા હતો મને ખુબ જ એક એક વાગ્યા સુધી મેં સ્ટડી કરી અને મે ઊંઘવા જેવો ઊઘવા ગયો હતો આ ફેક્ટરી માંથી એટલો અવાજ આવ્યો હતો એટલો અવાજ આવ કે મે ઉંઘીને પણ ના શકાય હતો મે બર સ્ટડી કરલી હતી તે મને સો અઠ બધું જેટલું યાદ કરી એટલું મેં સ્ટડી કરલી હતી તે બધુ જ ભૂલી ગયો અને મારે નેક્સ્ટ મેથસની એક્ઝામ હતી તો તેમા મીન્સ કે મને જોઈતા હતા સેવનટી પ્લસ પેરેન્ટ્સ માર જોતા હતા પણ નહી હોય તેમાં મે શું કરું એટલા ઓછા માર્ક હોય મારા મે કીધું મારા વાલીલોકને કે અમે બો સ્ટડી કર ફક ના સુું જ ના શક્યો મોર્નિંગ એઝામ એટલે આમાંથી સવારે વહેલુ ઉંઠવાનું આખી રાતે જ ન હતો પણ મે જયા તુવાનું ટ્રાય કયરી પણ ઊંઘી ની શકાયું અ મે નેક્સ્ટ ડે સ્કૂલમાં એઝામમાં જેટલુ મે સ્ટડી કરેલું હતું તેટલું પૂછાયેલું પણ ત્યારુ મીન્સ કે ઘણા સબ્જેક્ટ ના માખનું હતું ને તેજ ઓછું પૂછાયેલું એટલે મેં છે ને જે એટલું આવડતું હતું મીન્સ કે મને પચાસ માર્ક નું મે પરફેક્ટ મોડે કરલું તે મન લાયગું અને મને જોઈતા હતા સેવની પ્લસ માકસ તો મે એટલું જ મળે કે બાકીનું બધું ભૂલી ગયું અને મારા ખુબ જ માર્ક ઓછા આવ્યા અને સ્કૂલમાં મારો ફર્સ્ટ નંબર આવાથી રહી ગયો એ માટે મેં ફેકીને દોશી માનું છું કેમ કે તે ગામના વ્યક્તિને કઈને નુકસાન પહોચાડે નિસ અવાજ આવે ઘોંઘાટ કરે છે એવું મારે કેવુ છે અને જો એ ફેક્ટરી જેટલી નુકસાની જ હોય છે તો મે પણ શું કરવાનું હવે ફેક્ટરી એટલી નુકસાન કરે છે ને કેએ સવારે ઉઠવામાં મીન્સ કે સવારે ગાડી બધી આવે અને રસ્તા મસ્ત જામ થઇ જાય છે અને આપડે કોઈ દિવસ વહેલું જવું હોય મીન્સ બાર કામ કેવું તો ખુબ જ મીન્સ કે રાતના ગાડીને એક સમય તો એવું થઈ ગયું હતું કે જો અમારે ગામમાં એપ સુમોર ડાળની ફેક્ટરી છે ને, તો ત્યા એવું થઈ ગયું કે જો એક દિવસ એટલા લા ટ્રક આવી ગયા કે આખું રસ્તો બ્લોક થઈ ગયેલો એમ કે મીન્સ એટલા ટ્રક આવીને ઉભી રહી ગયા કે, ગામ માંથી બીજે રસ્તે જવામાં આવી ખુબ જ તકલીફ અનેતે તે લોકો તાંજ રહેવા રહેવા લાગ્યા બેત્રણ દિવસ એ લોકો ટ્રક પ ટ્રકના ઇચ જે મીન્સ ખાવાનું બનાયને રે ખાવાનું બનાયને મીન્સ કે સગવડ કઇરી પણ પછી બીજા દિવસે અમે કમ્પ્લેન આપી સરકારને કે જો આવું થઈ રહ્યું તમને પણ બીજે જાવાણી તકલીફ થઈ રહી છે, તો તમે કઈ તો આગળ કાર્યવાહી કરો પછ જોયુતુ મોલ્લામા ખુબ જ પ્રદુષિત બધુ કામ ચાલી રહ્યું હતું, અને તે પ્રદુષિત કામમાં એ લોકોને સુમડા મળી જ ના રહ્યા હતા, મીન્સ કે બે ત્રણ દિવસ થઈ ગયા અને સમૂતા જ ના મળી રહ્યું એ માટે અમે પછી કમ્પ્લેન આપી અને તે વાહનો ને પાછા રિટર્ન કરી દીધા એ માટે અમે કોસાડા કેમાં વાહન કયા અને અ મારે તો એવું જ કેવું છે કે તુ આ હેપ્પીને સારી ચલાવી હોય ચંદ્ર નું સારું બધું માસામાન મીન્સ કે પ્રોડક્ટ સારવાર રાખો અને અડરનો કચરો જે હોય છે પ્રદુષિત પાણી માણી તે બાજુ ખેતરોમાં છો છોડી દેવામાં આવે છે, અને અમે ખેતરમાં સારો પાક કરીએ અને તે પાણી છૂટવાથી અમારા પાક ખૂબ જ નુકસાની થઈ જતો હોય છે, અને મારું તો એવું જ કેવું છે કે જો સ અમારો જેટલો સારો પાક હોયને જેટલો પણ મા ફેક્ટરી ના ધુમાડા થી પાણીથી બધુંછુ નુકસાન થઈ જતું હોય છે એટલે અમાર તો એવુજ કેવું છે કે જો ફેક્ટરી ચાલહે તો સારો પ્રોડક્ટ આપડો ને ગોંદો કચરો કે એવું બધું આજુબાજુ ના છોડો એવું જ મારે ત વિનંતી જ છે અને બીજું તમે કઈ બોલો બે શબ્દ
આ વાતમાં તમારી વાત સાચી શે ફકરીટ તો આવે શે અને દોસ્ત પણ થાય છે પણ બટ આપડાકા અજે ગામ જે એનો અભાવ કરે છે ફેક્ટરીનો અભાવ કે જેમ કે પ્રદુષિત થાય છે એનો અભાવ પાકનું નુકસાન સાટું રહે છે જેમ કે ઘણા લોકો નો ટોપલીક પડે છે પ્રદુષિત થાય છે છોકરાઓ નાના નાના છોકરાઓ છે ને તકલીફ પડે છે જેમ કે ફેક્ટરી હોવાથી માણસ વૃદ્ધ વ તીને કાનમાં ઘૂસીને એનો અવાજને કારણે એ કના કાનના પડ્ડાને નુકસાન કરે છે, જેમ કે છોકરાઓ હમણાં ના સ્ટડી કરે છે જેમ કે રાતના રાત્રે વાંચે છે જેમ કે તે લોકો ન નુકસાન જેમ કે યાર તોને જેમકે આ ઘણું સરકાર ધ્યાન આપવું જોઈએ જેમ કે એના કારણે છોકરાઓને તકલીફ પડે છે પશુ આને તકલીફ પડે છે પશુ આને જેમકે હર્ષ પટેલે કહ્યું છે કે જેમ કે એમના છો વાઅ વાછડુ નું મોત નું કારણ સુમૂલ ફેક્ટરી ના દાન થી થયું છે, એમ કેવા માંગે છે, તેનું ક સરકારને જવાબદારી રહી છે, કે જેમ કે આ ન ઘણું ધ્યાન દોરવુ, જોઈએ અને ફેક્ટરીના કર્મચારી, જેમ કે બ પણ ઘણુંરવું જોઈએ, કેમ પાણી છોડો, ઘ પાણી જેમ કે આપણે એ વસ્તુમાં કેવું છે, કે જાણે આપડણે એ વસ્તુ ન પાણી આપણે ઉપયોગ કરીએીએ જે પાણી. આપડા જેમ, કે એનું પાણી નુ પાણી જેમ કે બહાર છોડી દાય છે, જેને કારણે આપડા ખેતરમાં પહોંચે છે, ખેતરમાં માટે પહોંચવાથી, જેમ મ કે થાય છે, સાથે, સાથે આપડો પાક ન નુકસાન પણ થાય છે, જેમ કે તમે જાણો છો. તમારે શું કેવું એ વાત
હ મારેું એવુ છે, કે એટલું બધું ગામનુ થઈ રહ્યું છે, હવે અમારે આવતા આંગણ નો પાક કર્યો હતો અને તમ ખુબ જ સારો પાક બડું જ છેઈ ગયું, અને લાસ્ટ માં ફેંકીને ડુમા ને એું લાગી, ને પાણી છોય્યું અને અમારા ખેતરમા આવી પહોંચ્યું, એટલે અમારે જેટલો પણ સારા પાક તે બધ નુકસાન પામ્યું અમને બધું લોસમાં થઈ, ગયું. અને અમારો બધો પાક પણ ખરાબ થઈ, ગ એલો ખાવા માટે પણ અનાજ ના હ એ તમારા બજાર થી, લાવીને ખાવાડ્યું તે વરષ મારો- અને અમારા તો તે ખુબજ સારો, પાક હતો અમારા બહુ જ દુઃખ થયું, એ વાતની. એ ફેક્ટરી એટલી ખરાબ હોય છે, કે અમારે ફેક્ટરીને ગામમા રાખવાની, એવુ અમે વિરોધ કર પણ આગળ ના જરેશન લોકો, એ વિચ ફક બધાને, એ ક કે અમે ફેક્ટરી ચલાવીએ, એમાંથી તમારો ગામમા ના માણસો પણ અંદર કામ કરે, અને પ્રગતિ કરે છે, પણ અમારે એવું કેવાનું છે પ્રગતિ કરે છે, તે વાત તો બરાબર છે, કે પૈસા મળે છે, પણ તે અંરનું જે પ્રદુષિત થાય છે, અને જે માણસો બીમાર પડે છેી અને ભણતા વિદ્યાર્થીઓને એવું પહોંચે છે, એ લોકો શું કરવાના આવે જો તે ભણી રહી છે, અને તે લોકોને અવાજ એટલા આવે છે, કે મીન્સ ફેક્ટરી માંથી અવા જેટલા બાળકો જે ભણી રહ્યા છે, જે પ્રગતિ માટે ભણી રહ્યા છે. તેમાં જે લોકોને ઘઉંઘાટ થાય છે, તો માણસ પ્રગતિ કેવી રીતે કરશે. અને જે સ્ટડી કરી રહ્યા છે, તે લોકો માટે તો ખુબ જ એવું છે કે એ ફેક્ટરી, તો અમને જોઈતી જ નથી, પણ હવે શું કર્યા એ ઉપર હાઈકોર્ટ થી ઓર્ડર આ ફેક્ટરી રાખવા જ પડશે ગામમા એટલે અમારે આગા વિરોધ ન થતો, એટલું મારું કેવું છે, કે જો આગાડી વિરોધ નથીતો બાકી અમે વિલો કરવા બેસી ગયા નહ, તો અમે ફેક્ટરીને ત ગામમાંથી, કરી દસુ એવો અમારો અમે તો એવું બી લુ હતુ, કે ફેક્ટરીના અંડે ઘુસીને, બડું તોડફોડ કરીને સાપ પતાવીી દઈશુ, પણ હવે હાઈકોર્ટ થી ઓર્ડર આવ્યો મને એઈ લિસ્ટ બતાવી, એટલે અમે. સાન છે, બાકી જો તમારે એ ઉડાવાઈ અમારી સાથે, તમે વિવાદ કરવા આવી શકો છો, એજ મારે તો કેવું છે.
ચાલો તો મળએ, આપડે. ઓકે નેક્, વ્લોગમાં મળી જશે
ત આણંદ લઈ, લે તું ફન કેસાઈ રામાં બે ટકા, લ એક ખાચ ગળ